બોલો
હવે હવે કયા વિષય પર વાત કરવી છે
હવે આ જો ને વોટર ફિલ્ટર આપણે પાણી કેટલું મહત્વનું થય ગયું છે. શુદ્ધ કરવું અને મારે ત્યાં વોટર ફિલ્ટર વાળા બી આવેલા છે.
ઓ પાણી અ આજકાલ બહુ સત્ય કીધું તમે પાણી અ આપડે કેવાય ને કે પેલા તો આપણી નદીઓમાંથી પાણી પીતા હતા. ત્યાં તો કોઈ ફિલ્ટરેશન પણ નહતું. તો પણ અ કહેવાય ને કે લોકો સારી રીતે જી વતાતા અને આવી આ હવે પાણી અમારી અં અમારે આય તો એકદમ ક્ષાર વાળું પાણી આવે.
હા અમારે તો મીઠું પાણી આવે ને તળાવનું. અહિયાં મારે હા મીઠું પાણી આવે છે એટલે
ના અમારે અહંયા તો ક્ષાર વાળું પાણી આવે છે અને એકદમ તમે જુઓને તો હ
હમ્મ.
ઉપર સાર ફરતી જ હોય ક્યાંક ને ક્યાંક એ એમ પણ કેય કે શરીર માટે સારું પણ ને ક્યાંક ને ક્યાંક ખરાબ પણ બધાને પોત પોતાની ગેરફાયદા અને બધાની પોતપોતાની અ કહેવાય ને કે સા આવડત પણ અને અનાવડત પણ હવે તમે ઇન્સ્ટોલ કરીએ છે એ લોકો હ આપણે જોવા જઈએ તો પાણી એ જીવનનો આપણો આધાર છે પછી આપણે કેટલી બધી વસ્તુઓ માટે ઉપયોગ કરીએ પછી પીવા માટે થઈ ગયું રસોઈ માટે અ ખેતી માટે થઈ ગયું કે ઉદ્યોગ માટે થઈ ગયું
હમ્મ હમ્મ પણ અમારે અહીંયા વોટર ફિલ્ટર અત્યારના બધા બહુ યુઝ કર છે એમાં ખાસ કરીને વચમાં છે ને અં પાણીને લાગતી એવી બીમારીઓમાં આવી રહી હતી કે અ જેના લીધે લોકોને શરીર માં બહુ રેશીસ પડવા લાગ્યા હતા લાલ ચાઠા પડવા લાગ્યા હતા. એવા સ્કીિન ના રોગો થઈ ગયા તા એ પછી આ વોટર ફિલ ટર ને એ બધાનું પાણી બહ અ થયું ઈ પાણી ની અંદર એવા આ તો બહ જૂનું પાણી હોય ને તો એના લીધે શું થયું ફ્લોરીન નું પ્રમાણ બહુ વધી ગયુ તું આ લોકો શુદ્ધ કરવા માટે એના લીધે લોકો ને આ આવશે શરીરમાં બધા ઘણા બધા રોગો થયા હતા. એ પછી આ વોટર ફિલ્ટર કારણ કે ઈ વોટર ફિલ્ટરમાં છે ને બે ત્રણ જાત આવે આરો આવે પછી એકવા ગાર્ડ આવે એટલે સિમ્પલ આવે આરકલાઈન આવે એવી રીતે તું તમારે કઈ રીતની ફિલ્ટરની જરૂરત છે એ પ્રમાણે તમારું ઇ ફિલ્ટરિંગ કરે એવી રીતે કે ફ્લોરી ઓછું કાઢી ને આપે ઘણા લોકો અ તમારે ક્ષાર વાળું પાણી હોય તો તમારે આરો નાખવું મારે ક્ષાર વાળું પાણી નથી હોતું તો અમારે આરોની જરૂર ના હોય ખાલી ફિલ્ટર અને ફલોરીન કાઢી નાખીએ એ આલ્કલાઇનની જરૂર હોય તો એવું બધું હમણાં બધું છે એટલે એના લીધે શું છે રોગચારો પાણી ના લગતા છે ને ટાઈફોઇડ છે ને એવા બધા રોગો
કે ઓછા થઇ જાય બઉ જ સત્ય કીધું આપણે જોવા જઈએ તો એક અ સ્વસ્થ જેમ આપડે ખાવાનું પણ ધ્યાન આપીએ તેમ પાણી પણ કેવાય ને બહુ જરૂરી છે અને સારા સ્વસ્થ માટે તો સ્વચ્છ પાણી બહુ જરૂરી છે અને અત્યારે હવે હવે પાણીનો ઉપયોગ બધા ઓછું પી પીવાનું ચાલુ કરશે કારણ કે હવે મોસમ બાર એટલું બધું શું કે કે બારનું જે વાતાવરણ છે એટલું બધું અ કે ઠંડુ છે એટલે હાઈડ્રેટેડ રાખવામાં ઓછું કારણ યુઝ થાય. અને અ કદાચ ખોરાક આપણે જોવા જઈએ તો ખોરાક પચાવવામાં પણ પાણી બહુ ઉપયોગી થાય છે આપણે
હમ્મ એઈ સાચી વાત છે અને પાણી તમે જેટલું પીવો ને તો એટલું તમારે અંદર અ શુદ્ધ કે આપણું કેવું આપણેે કોઈ પણ કચરુંને સાફ કરવા માટે શું કરીએ આપણે પાણી ના ચીકાસ દૂર કરવા માટે થોડું ગરમ પાણી નાખીને ક્લીન થાય સેમ વસ્તુ આપણા શરીર ની અંદર છે. આપણા શરીરમાં આપણે જેટલું ભી ખાઈએ છીએ તો એની અંદર બી સારા નરસા ખરાબ વસ્તુ હોય છે. તો એ નાખે તો લોહીની અંદર બી એ પાણી અ એના ક્ષાર ને એ બધું સારી વસ્તુ અંદર ભળી જાય છે. એટલે પાણી પીવું તો એટલીસ્ટ બે થી ત્રણ લીટર પાણી તો પીવું જરૂરી છે જ એવી રીતે અને અને હું તો કઉ કે તમે ચાલો ફિલ્ટર ના બેસાડો તો કાઈ નહીં ઉકાળેલું પાણી પીવું
હમ્મ હમ્મ બહુ સત્ય કીધું અને હવે તો આ વરસાદની મોસમ આવી તો ડાયોરિયા કોલેરા કે પછી ટાઈફોડ અ જેવા પાણીજન્ય રોગો તો બહુ વધી જશે મને એવું લાગે ધીમે ધીમે અ અને એમાંય પાછું તમ આપણે કાલે ડિસ્કસ કરતા હતા એ સ્ટ્રીટ ફૂડ નો પણ ચસકો લાગે તો પછી એના લીધે પણ આ બધા અ ટાઈફોઈડ અને ડાયરિયા અને કોલેરા અને એ બધું થઈ શકે છે ક્યાંક ને ક્યાંક અને કેટલાક આપણે જોવા જઈને તો અ મચ્છર પણ વધી જાય છે જ્યાં પાણી ભરેલું રહે છે અત્યારે વરસાદોમાં કેવું હોય કે બધી જગ્યા એ બહુ બધી જગ્યા જે છે ને અ જે બાર વાસણો મૂકેલો હોય કે પછી ટાકીયો મૂકેલો હોય એમાં પાણી અ જેટલું પડ્યું રહી ને એમાં ઓલા મચ્છરો ના ઈ ઈડા મૂકી દે અને પછી ત્યાં મચ્છરો અ અ આ એનોફિલીસ જે શું કે મલેરિયા કરે છે એવા મચ્છરો પાણી જેન્યમાંથી જ વિકસે છે ક્યાંક ને ક્યાંક
હમ્મ હમ્મ હા સાચી વાત છે એટલા
સંગ્રહ પણ કરી શકીએ છીએ ક્યાંક ને ક્યાંક રેઇન વોટર હાર્વેસ્ટિંગ અ
હમ.
અમારે અહિયાં તો, અહિયાં નવસારીમાં આવે. એ લોકો દર ત્રણ-ચાર મહિને આખું તળાવ ખોદે છે. અને પછી એ તળાવ પાછું ખબરની શું કરે છે.
હમ, હમ.
એ પણ એક બહુ મોટું પ્રોબ્લેમ છે, અને પાણી તો ભરાય જ નહી, અંદર હ.
હમ, હ, મ અચ્છા, પાણી નથી ભરાતી તળાવમાં.
ખબર નહીં, કેટલા આટલા વર્ષો. થી જોઉું છું, તો એ લોકો ખાલી અંદર ખુદીયા જ કરે છે. અંદર ખાલી ટ્રેક્ટર જ દેખાય, અંદર પાણી તો આજ સુધી મેં જોયું જ ને.
અચ્છા, એક તો કાં તો વરસાદ નહી આવતો, કાં તો તમારી ખોદકામાંથી પાણી બહાર હી આવ.
હા, એ લોકો ખોદકામ જ કરે નકરું, ખોદકામ અને એમાં જ પૈસા વગાડે. બીજી જગ્યા કેટલી? જગ્યા આખા તમે નવસારી માં ફરો તો તમને. અ ન ખાડાને ખાડા જોવા મળે, અને એમાં પાછો કો ગોરખાવ જ્યાં સુધી થાય નહી ને, માણસ ન ત્યાં સુધી એ લોકો. જાગતા નથી, જ્યાં સુધી કોઈ કમ્પ્લેન ના કરે તો. અને આ કેવું કે, અ લોકો સામાન્ય લોકો. એને સારું કરીને છે, અત્યારે પછી સિસ્ટમ થી ઘંટાળી એવું થઈ જાય છે.
હમ, હમ. અમારે અહીંયા આવી એવું છે. એટલે પાણી ના લગતા નહીં, અમારે રોડ ના લગતા, એવું કામ છે. ખાડા ટેકરા કરીને, જતા રહે. એટલે આ હવે શું? એ જ કે સત્તા છે, એટલે આપણી જોડે આપણ દબાવીને રાખે છે એ લોકો.
હમ, સત્તા જોડી સંઘર્ષ. એ લોકો જોડે કરવો પડે, અને તમારા મુંબઈમાં તો એ. પણ આપડે મને એવું લાગે છે કે. તમે જો એમનો વિરોધ કરવા જાવ, તો પણ એમના લોકો કહીયે જ કેટલા બધા.
અરે હ ગુંડા આ તો સારું છે. મિત્ર, બીજી સત્તા હતી ને. તો તો આપડે કઈક થાય, એટલે ડંગા ફસાદ ચાલુ કરી ના.
ઓહ.
આ નોર્મલ પબ્લિક ને હેરાન કરી નાખ છે, એવું બધું પેલા બહુ જ હતું. હો, એવી રીતના. એ લોકો ના નેતા માંદા પડે, હોસ્પિટલમાં ગયા તો, ત તોડફોડ કરે એ બધું બંધ કરાવી નાખે. એવું બધું કરે, બધા ગુંડા ગર્દી વાળા પાછા એ લોકો ના જે કાર્ય કરે. એવી રીતના હો, હમ, ત્યારે કરતા બધા એવા.
આપણે આ ઇન્ડિયા માં બહુ મોટી પ્રોબ્લેમ છે કે, જેવા નેતાઓને છે ને‌. ભગવાન માનવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક. એ લોકોને એ બહુ મોટો પ્રોબ્લેમ છે, અભિનેતાની. હ, દરેક પર્સનાલિટી ને અને. આજની પીઢી નો પણ આ બહુ મોટો પ્રોબ્લેમ છે, હવે સોશિયલ મીડિયા સ્ટાર્જ ને એક. કેવાય ને કે, ભગવાન નો દર્જન કેવામાં આવે, અને જ્યાં સુધી એ લોકો કોન્ટ્રોવર્સી માં રહી કે, પછી એ લોકો જ્યાં સુધી તમને અ ખ ક. અત્યારે આ બિગ બોસમાં તમે જોઈ લો, એના માટે અ એ કઈ અંદર શું ચાલે છે? અંદર કોણ કેટલું ખોટું છે? કોણ સાચું છે, એ બધી લોકો ર હ ફીવર પણ કરશે, પણ પોતાના જે રાજ્યમાં શું ચાલે છે ખોટું કે આજુબાજુ શું ખોટું ચાલે છે એના વિશે લોકોને કઈ ખબર નહીં હોય. - અને ત્યાં એ લોકો ફેવર કરવા પણ જશે. -
ઓલો અત્યારે એક મવી હતી તો તેમાં અ આઈ થિંક રણવીર કપૂર રણવીર સિંંગ ની જ હતી. - તો એની જે મધર ઈન લો છે કે પૂછે છે કે તમે એમ કે હા હું દર વર્ષે વોટ આપું છું તે વો કેમ કે પાંચ વર્ષમાં એક જ વાર આવે ના ના હું તો બિગ બોસ માં વોટ આપું છું ને
લો થયું હા હા ખબર છે. - ખબર છે રણવીરસિંહની જ મુૂવી હતી અને આલિયા ભટ્ટ હતી આઈ થિંક સો
હા હા રોકી રની ક પ્રેમ કહાની. -
રોકી ઓર રાની પ્રેમ કહની હા બરોબર છે અને હકીકત છે એચુલી લોકો વોટ આપવા અરે હું તમને મારા સાસની જ વાત કર આમીસ વોટ આપ પનું કહીએ ને શું છે આપણા માટે શું કર્યું છે? હું કેમ આપું હો મે તમે નહી આપો ને તમારી બદલે જે બીજા લોકો હ તમારા આઈડી ઉપર બીજા લોકોને વોટ અપાવડાવશે અને ન જોઈતા નેતા આવી જશે. - એના કરતા વોટ આપવા ચાલ ને હું આપવા જ અને પછી તો અમુક અમુક ગામડાઓમાં તો એ લોકો તમે અમને વોટ આપો તો તમને અમે આ કરશું અને રીસ સર નું આ ઓલું નથી રેતું આમ કેને ગુપ્ત નથી રેતું તમે એ પર્ટિક્યુલર સાઈન કરી એના પ તમને અમુક રૂપિયા આપશે અમુક આ વસ્તુ કરશે એવું બ એક હા તમે કન્ટિન્યુ કરો બે મિનિટ હા હા પછી તમે સમાપ્ત કરજો હા
હા સરપંચ અમારા ગામ નુ છે એમ એને સરપંચ બનાવ્યો હતો હવે એને બધી જેટલા પણ વોટ આપ્યા હતા ને એ બધા ને ચાર ધામ ની યાત્રા શું કે અહિયાં બધી જગ્યા ફરવા લઈ ગયો. - એના ખર્ચે આવું અને આ બઉ કોમન થઈ ગયું છે હવે જેવું તમારું ઇલેક્શન આવશે તેની પેલા અ સ્કીમ્સ લોન્ચ કરવામાં આવશે કે તમને સ્ત્રીઓને બે ત્રણ હજાર આપવામાં આવશે. - કે પછી કેહેવાય ને સ્ટુડન્ટ માટે થોડું ઘણું કરી દેવામાં આવશે અને આ બઉ કોણ થયયું છે એક ભારતમાં અને મેં આ જાપાનમાં જોયું છે કે અ ત્યાં જયારે ઇલેક્શન થવાના હોય ત્યારે આટલા મોટા મોટા હોર્ડિંગ્સ પણ તમે ના લગાવી શકો. - ત્યાં બધા નેતાઓ માટે કોમન હોર્ડિંગ્સ હોય અને
અરે તમને ખબર છે અને અહિયાં અમારે કામ કરવા જે આવે છે ને હેલ્પર
હા એનું શું.
કેમાટે છે ઈ કે કે ત્યારે અમને લોકો ને છે ને હા કે અમને લોકો ને અ અરે અમારી જે હેલ્પર છે ને એ હેલ્પર કે કે અમે એ છે ને હર વખતે બૂટ ના ટાઈમ ત્યાં જાય. દેશમાં અને મહિનો મહિનો રોકાઈને આવે. મેં કીધું તું હર વખત આમ જ કેમ જાય છે આગળ પાછળ જતી હોય તો અને કોઈને મુક કી જાય પણ કોઈ આવા તૈયાર જ ન હોય કેમ કે કે ત્યાં આગળ તો અમને લોકોને બહુ બધા આખી ફ્રીઝ આપે, ટીવી આપે. આખી ઘર વખરી આપે, એસી આપીને જાય. એવી રીતે એવી રીતનો પ્રચાર કરવા આવે જો તમારું ઘર ખુલ્લું હોય તો તમારા ઘરે આવીને આપી જાય કે કે હમ લોગો કો અચ્છા હૈ ના. અને પાછું જયારે વોટ આપવા જાય ને ત્યારે જો તમે પટી ક્યુલર પર્સનને જો વોટ આપ્યો ને તો તમને એ લોકો બોલી હોય કે તમે આને આપશો તો પાંચ હજાર તોલો કેસી ભ હું તમ આને આપો તો છ હજાર આપીશ. એવી રીતના વોટ ખરીદે છે એ લોકો બોલો.
ઓહો!
તો વિચાર કરો એ ખુરશીનો કિંમત કેટલી હશે? ત્યાં બેઠા બેઠા એ લોકો કામ કરે છે કે કે
કો કમાઈ પણ એની કા